શ્રી કૃષ્ણ કેમ કેમ છે?
બસ જો એકદમ મજા માં છીએ.
અત્યાર ન છે ને અત્યાર તો વરસાદ ચાલુ છે એમને.
હા વરસાદ બહુ ચાલુ છે,
અમારે અહિયાં તો તડકા પડે છે, કઈ વરસાદ છે નહીં સીતારામ છે,
અચછા
સારું હવે તો તૈયારી થઇ ગઈ છે, વરસાદ ને એવી આવશે જ તે વરસાદ આવશે એટલે બધી બીમારીઓ એ આવશે સે અવે આરબાર ચોમાસુ છે, એ બીમારીઓનું ઘર છે તો મને એમ થાય છે, આજે આપણે થોડી કેવી રીતે ઘરગથ્થું ને થોડી બહારની એ બધી દવાઓ ઉપચાર વિશે આપણે થોડી વાત કરીએ આજે
હા, બરાબર છે બઉુ સરસ સ્ટોક છે, ચાલો આપડે આ વાતો કરીએ
એટલે શરૂઆત કેમ કે એકદમ ગરમી માંથી તરત ઠંડીનું વાતાવરણ થઈ જાય છે ચોમાસું શરૂ થાય એટલે અને એમાં આપડે અચાનક જ બહાર ગયા હોય, વરસાદ આવ્યો હોય તો ભીના પણ થઈ જવાય છે તો જો ભીના થઈ ગયા હોય આપડે તો શરદી ને એવું તરત થઈ જાય છે, અને સીઝન બદલાય છે, તો પણ આપણને શરદી થઈ જાય છે એટલે શરદી થઈ જાય એટલે એ તો શરદી તો શું છે, આખું શરીર ને ચકડાવી દે છે શરીરમાં વીકનેસને બધું રીતે બહુ આવી જાય છે, તો એના માટે બહુ આપણે ધ્યાન રાખવું પડે છે, તો થોડી ઘરગથ્થું પણ ઉપચાર કરી શકાય છે એના માટે કાળો ને એવું કરીને પીવે છે અને એના ઉપરાંત થોડીક સિટ્રજન જેવી પણ દવા લઈ લે છે એક સાથે બે વસ્તુ કરે છે તો શું છે, જલ્દી ફરક પડી જાય છે તમારે કોઈ દિવસ આવું કઈ કરવાની જરૂર પડી છે,
હા, અમારે બહુ જ પડે છે કારણ કે અમારે શું છે, બધાને શરદીના ઉાર્યા એટલે અમારે તો જેમ સિઝન બદલાય એમ તાવ શરદી ઈ નોર્મલ રિયેજ છે, એટલે પછી અમે લોકો છે ને અ તુલસી ના પાન છે અજમો છે અ પણ થોડુંક કાપડે સૂઠ પાવડર છે મીઠું છે હળદર છે એવું બધું નવીન કાંઠો ગરમ ગરમ બધાં પીવે છે અને દર સિઝન અમારે આવું થાય છે ઠંડુ વાતાવરણ થઈ જાય એટલે અમારે કાઠો બનાવવાના ચાલુ થઈ જાય છે હલો હલો હલો હલો
હલો
હા હવે છે ને અવાજ બરાબર,
હેલો અવાજ આવે છે,
આવે છે, ને હા એટલે અમારે શું છે કે આવા બધા કાઢા બનાવે છે તદઉપરાંત હોમિયોપેથિક દવા હોય ઝીણી જઝીણી ગોળયો એ બી અમે તો લેવા માંડીયએ છીએ, અને થોડુંક તો સાથે સુદર્શન એવું બધું તો હોય તે અમારે ત્રિફળાને સુદર્શન લઈએ છીએ આવું બધું અમે ઘર ગથ્થું કરીએ છીએ કારણ કે અત્યારે ચોમાસું છે એટલે બધી બીમારીઓનો તો ઈ રાજા છે કે બીમારીઓ તો ચોમાસું થાય એટલે બીમારીઓ આવ્યા જ કરે
હા હા.
હલો આવે છે અવાજ. હલો.
બહુ ધીમો અવાજ આવે છે.
અચ્છા ધીમો આવે છે અચ્છા અચ્છા તો ઓલું શું કેહેવાય અત્યારે અ અ કવરેજ અમારે બહાર ઓછું છે. વરસાદી માહોલ ના હિસાબે.
હા.
એના હિસાબે છે ને અમારે તો બહુ સુદરશ ને બધું તો લઈએ. પછી જો ન ફેર પડે. તોરા ફેમિલી ડોક્ટર છે એમના પાસે જઈ. અને ત્રણ દિવસ નો દવા ન કોર્સ કરી નાખો. ઓકે એટલે અમને થોડુંક છે ને અ રાહત રે છે.
હલો.
હ.
હા હા.
એટલે અમે શું કરીએે ત્રણ દિવસ.. જે અમારા ડોક્ટર ન નો ફેર પડે તો પછી ત્રણ દિવસ ડોક્ટર ની દવા નો કોર્સ અમે કરી નાખીએ છીએ ઘરગથ્થુ થી બહૂ ફેર નો પડે તો બાકી તો છે ને ચોમાસું છે ને ઈ તો. આપડે ઈ માંનગી નો ખાટલો જ કેવાય. કારણ કે એમાં શું થાય ઘડીકમાં ઠંડી લાગે ઘડીકમાં વરસાદમાં પલળ્યા હોઈએ. અને ઘડીક માં પેલું થાય તમારું શું
હા ના ના બરાબર છે, અમે પણ એમ જ કરીએ છીએ. કે વરસાદમાં આવી રીતે ભીના થઈને આવીએ ને તો એક ગાળો બનાવી લઈને પીએ છીએ અમે આધૂ ને એવું બધું નાખે અને એનો ગાળો બનાવે છે, સૂઠ નું પાણીને એવું કરીને. થોડું કરીએ છીએ જેથી કરીને શરીર ની અંદર ગરમાવો પણ રહેે અને શરદીમાં પણ થોડીક. એવું કરીેી બ વધારે શરદી ને એવું થઈ ગય તો છે, એ લોકો નાશ. અત્યારે બધા સ્ટીમ કે છે, તો અમે લોકો નાશ પણ લઈએ ચાનું પાણી હોય ને. ઉકળેલું જે ખાલી ચા ની ભૂખ હોય ને એવી રીતે પણ ઉકાળીએ છેએ ને. સાદા પાણીમાં વીકસ ને તુલસી ના પત્તા ને એવું બધું નાખીને અમે કરીએ.
અચ્છા. હલો.
તો શું છે ચોમાસુ છે અને ચોમાસુ ન હોય તો સીઝન ની બીમારીઓ તો કઈને ક બધા તો ઘણી વાર તો મે દરેક વાતમાં ઘરગથતું કરી પેલા. જમાનામાં તો બધા એવું જ કરતા ને કે શિયાળો હોય કે ચોમાસુ હોય તો. ઘરે સૂટ પીપી મૂળની ગોળી કરીને રાખે તો શક્તિ વાળી એ તે અને. ને શરદી કફ હોય તમને રાહત કરી આપે એવી રીતનું છે. તમે એવું કર્યું છે ક્યારે.
હા અમે દર ચોમા અમારે તો શિયાળોને ચોમાસુમાં તુલસી ના પાન સૂટ એવું બધું નાખીને કાઢોપી અને સૂટ પીપરી મૂળની ગોળીઓ હોય ને. એ એક આપી દઈએ બધાને એટલાથી ગરમાટો રહી અને તમને શરદી. દીનો જેને કોઠો હોય ને. એને બહ રાહત રહી છે અને પછી મેં કીધું એમ જ્યારે હવે હવે તો થોડીક છે, ને અમે હોમિયોપેથિક દવા તરફે જઈએ છીએ કે ભઈ એ બી સારી છે, આયુર્વેદિક ને હોમિયોપેથ ધી ધીરું, ધીરું કામ કરે પણ સરસ કામ આપે છે. પેલી ઓલી દવા થી છે, ને થોડીક વીકનેસ ભી લાગે આપણને જે આપડે એલોપેથી કહીએ છીએ એ દવા થી બધી જે સરસ એનાથી જલ્દી મ છે, પણ એનાથી ખૂબ સ્ટ્રોંગ હોય છે એના વીકનેસ બહુ લાગે છે, અને શું થાય છે, કે આમ થાક થાક જેવું જ લાગે છે, પણ જયારે આ બધી આયુર્વેદિક ને, હોમિયોપેથિક દવાઓ છે ને એ ધીરે, ધીરે કામ કર અને જલ્દી આપણને ઈ મટાડી દે
હા, હા ના, ના હોમિયોપેથિક ને આયુર્વેદિકનું તો મેં પણ સાંભળ્યું છે. હમણાં મને સર્વાઈકલની થોડીક તકલીફ થઈ ગઈ હતી ને તો મને મારી એક બે ફ્રેન્ડે સજેસ્ટ કર્યું કે તમે છે, ને એલોપેથી દવા લેવા કરતા ને હોમિયો પેથથી દવા લ્યો હોમિયોપેથિક દવા ત્રણ મહિના રેગ્યુલર લેશો ને એટલે તમને મૂળમાં માંથી વયું જશે એલોપેથી માં શું છે. એલોપેથીમાં શું છે, અઠવાડિયું તમે દવા લેશો એટલે તમને રાહત થશે પણ અમુક સમય પછી તમને દુખાવો પાછો આવશે એટલે એને મને હોમિયોપેથીકનું અહીંયા અમારે પણ એક બે જગ્યાએ છે. તો એણે મને સજેસ્ટ કર્યું છે, કે તમે હોમિયોપેથીને દવા લો તો એ સારી છે, અને આયુર્વેદિક તો ઠીક છે, બધું ધીરે ધીરે તમને રાહત થશે પણ હોમિયોપેથિક ને આયુર્વેદિક કે બે એવી મેડિસિન છે કે તમને જડમૂળ માંથી કોઈ પણ બીમારી હોય ને એનો નાશ કરે છે, એટલે તો એનું પ્રોસેસ ધીરે ધીરે થાય છે. બાકી જે એલોપેથી દવા છે, એ તમે બે વાર લ્યો એટલે બે વખતનો ડોઝ લ્યો એટલે તમા તમારી એ શરદી ખાસી હોય કે તમને કઈ તાવ કેવું હોય તો એમાં રાહત થઈ જાય છે પણ એ પાછી ગમે ત્યારે થવાની શક્યતાઓ પણ વધારે રહે છે.
હા અને એમાં વીકનેસ બહુ લાગી જાય છે શરીર ને એમ અ ટ્રાઉજીને જેવું બી લાગે છે એટલે અમે બંને અમે બને ત્યાં સુધી છે ને હોમિયોપેથિક છે આયુર્વેદિક છે અથવા ઘર ઉપચાર જ કરીએ છીએ કે આપણને શરીરને ટ્રેસ્ટ ન પડે અને શરીર બી કામ કરતું થોડું થોડું રે આપણું
હમ હમ હમ બરાબર એટલે તે જો નાના છોકરાનો જન્મ થાય ને ત્યારથી તે એને બધા વેક્સિનને એવું દેવાનું શ શરૂ કરી દે છે, પહેલા તો શરૂઆતમાં જ્યારે જન્મ થાય એટલે તરત એને વેક્સિન આપી કરી જ દે છે, પછી એના કઈક એક વર્ષ સુધી તો દર બે, ત્રણ બે, ત્રણ મહિને એના દેવાના હોય છે. પછી ઈ બે દોઢ વર્ષ નું થાય અઢાર મહિનાનું થાય કે પછી બે વર્ષ નું થાય એમના ખૂબ બધા ટીટનેસના અને એના બધા પેલું એચપીના બધા ઇન્જેક્શન આપતા હોય છે તો ઈ છોકરાઓને દઈ દે છે, કે શું જેથી કરીને એ લોકો છોકરાઓ તંદુરસ્ત હેલ્ધી રે એને કોઈ નાની, મોટી બીમારીની અસર ન થાય અને અત્યારે આઠ વર્ષના કે સોળ વર્ષ ના પણ છોકરાઓ થાય ને એની માટે પણ ઇન્જેક્શન દે વેક્સિન છે તો જેથી કરીને એ લોકોને ફોરેનમાં કેમ જવું હોય તો ત્યારે એ લોકો એ ઇન્જેક્શનની અ ડિમાન્ડ છે તો એમ કે છે, તમે આ વેક્સિન લીધેલું છે તો જ અમે તમને ત્યાં અલાઉડ કરશું એવું પેલા તો હતું હવે હમણાં તો હવે બહુ ધ્યાનમાં નથી. નથી આવી એ વાત ઈ પણ એક જરૂરી છે કે નાના છોકરા હોય ત્યારથી તમે એને વેક્સિન ને એવું બધું દેવડાવી દયો તો તમારા છોકરું છે ને હેલ્ધી રે છે ઘડીએ ઘડીએ બીમાર નથી પડતું.
બહુ સાચી વાત કરી અમે તો નાના છોકરાઓને તો છે ને પેટ માં દુખતું હોય. તો પેલા સીધા ડોક્ટર પાસે ન લઈ જઈએ. એને પેલા અમે પેટે એવું બધું લગાડીએ. કે એને ભાઈ પચવામાં ભારે થયું હોય. કે એને તાવ શરદી હોય તો, હાથ પગે કેસર લગ વી દઈએ. એને વિકસ નો માલિશ કરી દઈએ. અને છેવટે અમે ના ગરવેલ નું પાન છે ને, ઘીમાં તાપે, ઘી માં શેકી અને એને અમે ઈ રીતે કફ શરદી માં બધામાં અમે એ રીતે રાહત દઈએ. કારણ કે નાના બાળક ને દવા ગણતા બી ના આવડે, અને પેલું કરતા બી ના આવડે તો શું કરવું એનાથી આપણેે. એ રીતે કરતા અમે લોકો એમ.
પણ એવું કરે છે. મોટા ને પણ જયારે પેટમાં ગેસ ને એવું થઈ ગયું હોય ને, તો ઘરગથ્થુ ઉપચાર માં એવું જ કરે છે. પાણી ગરમ કરે અને પેટ ઉપર પેલા લગાડ દે, નહીર શું છે હિંગ ચોંટી છે. તો ઘણી વાર કોઈને ગમતું નથી. તો ઈ પેટ ઉપર હા. પેટ ઉપર હિંગ લગાડી દે તો, જે કઈ ગેસ હોય છૂટો પડી જાય છે અથવા તો સૂટ નો કેમ થોડોક ફાકડો લઈ લે તો એ તે થોડીક એને ગેસમાં રાહત થઈ જાય. છે આ. સૂઠ ની બધું શું છે તમારે ગેસ વાળી જે તકલીફ હોય ને એમાં થોડીક રાહત કર દે છે.
એટલે ઘણા લોકો તો, જમવાવામાં પણ ડેલી આદુ નો ઉપયોગ કરે છે. કે જેથી કરીને તમને કોઈ ગેસ ની કેવી કોઈ તકલીફ ન થાય. અને જમ્યા પછી તે ઘણા લોકો અજવાઈનનું પાન, નાગરવેન નું જે રેગ્યુલર પાન આવે છે. તો રોજ રોજ તો આપડે એ પાન ન ખાઈ શકીએ. પણ એમાં નમક અને અજવાઈણ નાખીને પણ ઘણા લોકો એ પાન ખાઈ લે છે. કે જેથી કરીને તમારું જમવાનું છે એ બધું. સરસ રીતે પચી જાય, અને તમને કોઈ ગેસ. કે વાયુ કેવી કોઈ તકલીફ થાય.
નહી.
અને ઉધરસ થઈ ગઈ હોય તો, હળદર તો બેસ્ટ જ છે. હળદર તો આપડ હળદર. આપ એન્ટીસેપ્ટિક છે. કઈ પણ વાગી હોય. કે કા શરદી ખાંસી હોય, ઉધરસ થઈ ગય હોય, તો હળદર તો બેસ્ટ જ છે. હળદર વાળું તમે દૂધ. કરીને પીવો. કે હળદર વાળું પાણી કરીને પીવો. કે હળદરને ગોળ તમે એક ચમ. ચાટી જાવ તો પણ તમને રાહત થઈ જાય છે. બરાબર છે ને?
હા! બરાબર બહું સરસ છે. કે હળદર તો બધામાં જ કામ લાગે છે. ના ના બાળકોને બે ચમચી દૂધ અપાય અને મોટાને બી દૂધ અપાય. દૂધ હળદર વાળું નથી નડતું, સાદું દૂધ નડી જાય છે. એટલે હળદર તો બધ તીર આપણને જરીક વાગ્યું હોય તો, આપણે હળદર લગાવી દઈએ છએ, એટલે એના લીધે આપણું બ્લડ લોહી છે એ એકદમ બંધ થઈ જાય છે. એટલે એ ટ્યુબ